હેલો મિત્ર
નમસ્કાર મિત્ર
કેમ છો મિત્રૃ
માજામા છે મિત્ર
વેકેશન કેવું ગયું
હા મિત્ર વેકેશન તો સારું ગયું અને હવે મિત્ર ચોમાસાની ઋતુ આવી છે તો ફ્રેન્ડ લોકો જોડે ફરવાનું નહી એવું હજુ બાકી છે કારણ કે મિત્ર આ સમય એવો છે કે જયારે પણ વરસાદ આવે પછી પ્રકૃતિ ખીલી ઉઠે છે મિત્ર
હા મિત્ર તમે કહ્યું કે વરસાદ આવે એટલે પ્રકૃતિ ખુ ખીલી ઉઠે છે ફરવાની ખુબ જ મજા આવે છે તો એવી જ રીતે આપણે એક વિષય પર ચર્ચા કરીએ કે જે પણ આપણા પરંપરાગત જે તહેવારો છે તો તે કઈ રીતે છે તો મિત્ર આપણે જાણીએ છે કે કે જે પણ આપણો ભારત દેશ છે એ વિવિધ સંસ્કૃતિઓ ધર્મ અને પરંપરાઓનો દેશ છે તો તેમાં જે પણ લોકો છે એ વિવિધ ધર્મના છે અને વિવિધ તહેવારો ઉજવે છે તો મિત્ર આપણે જોઈ તો દરેક રાજ્ય જે છે તો એ વિવિધ તહેવાર ઉજવે છે એવી રીતના જે આપણો ગુજરાત છે તો ગુજરાત એ પોતાની જે પણ આદિન સંસ્કૃતિ છે તો એના માટે ખૂબ જ પ્રખ્યાત છે અને ત્યાં આપણે રંગબેરંગી તહેવારો માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે તો આપણે સ્થાનિક તહેવારો અને પરંપરાઓને આપણે વાત કરીએ તો આપણને ગુજરાતમાં ગુજરાતી છે એનો આપણને ઘણું બધું ગર્વ થાય છે કારણ કે આપણે જાણીએ છીએ કે આપણા ગુજરાતમાં ઘણા બધા તહેવાર ઉજવવામાં આવે છે જેમકે આપણે જોઈએ તો જાન્યુઆરીમાં જે ઉત્તરાયણ છે, નવરાત્રિ છે, જન્માષ્ટમી પછી દિવાળી છે, હોળી છે, રથ યાત્રા છે પછી ભાઈ બીજ છે. જેવા ઘણા બધા તહેવાર આપણે ઉજવીએ છીએ. તો મિત્ર આપને ખબર છે કે જયારે ઉત્તરાયણ હોય ત્યારે આપણે ઘરની અગા સીએ અથવા મોટા મેદાનોમાં જઈએ અને ત્યાં જઈને આપણેે પતંગ ચગાવીએ છીએ. સાથે આપણે તલના લાડુ બનાવીએ છીએ અને વિવિધ પ્રકારના વાનગીઓ બનાવીને ખાઈએ છે. ઘણા બધા લોકો જે બીજા શહેરોમાં કામ કરવા જાય છે એ ઘરે આવે છે એકબીજાને મળે છે. બધા એકબીજાથી બીજા ઘરે પરુણા જાય છે અને લોકો સાથે મળે એની સુખ દુઃખ ની વાતો કરે છે તો તહેવારોને એક આપણા જીવનમાં વિશેષ મહત્વ‌ રહેલું છે. પછી મિત્ર આપણે વાત કરીએ તો જે છે ગણેશ ઉત્સવ તો ગણેશ ઉત્સવમાં મિત્ર ગણેશજીની મૂર્તિની ની સ્થાપના કરવામાં આવે છે. લોકો એની પૂજા કરે છે. સાંજે ભજનો ગાય છે સ્તુતિઓ ગાય છે અને અંતે પાંચ દિવસ કે સાત દિવસ એવા એકમના અંકના દિવસો પ્રમાણે ગણપતિજીની પૂજા કરે છે અને એને અંતે લઈ જઈને નદીમાં ડુબાડી દે છે અને ગુલાલ એકબીજા પર ગુલાલ છાંટે છે. અને નાચે છે ખુબ મજા કરે છે. તો મિત્રો તમે તમે એવા આપડા તહેવારો વિશે શું કેહેવા માંગુ છો?
હા મિત્રો તહેવાર વિશે તો હું એવું કેવા માંગુ છું કે મિત્ર આપણો ભારત દેશ જ એક પ્રેમી છે, કારણ કે તો ભારતથી બધા જ લોકો તહેવારો ખુબ જ ધામધૂમથી મનાવતા હોય છે. કોઈ પણ તહેવારમાં એ લોકો એટલા તલીન હોય છે, કે એ એમાં એટલા અંદર જતા હોય છે, કે ખૂબ જ કારણ કે કોઈ પણ તહેવાર આપણે ભારત દેશમાં ક્યારેય પણ એવું નોર્મલ રીતે નહી મનાવી ખૂબ જ ધમધૂમ અને ઉલ્લાસથી મનાવતા હોય છે, જેથી આપણા મનમાં અને ખૂબ જ એવું ધબસ થતી હોય છે, કે હા અમે પણ તહેવાર ખુબ જ સરસ રીતે ઉજવતા હોય છે. અને તમે જે પણ કહ્યું જે એટલે કે જે પણ તહેવાર વિશે મને માહિતી આપી એના બદલ ખૂબ ખૂબ આભાર. કારણ કે તમે મને એટલી વિગતવાર માહિતી આપી કે મને ખૂબ જ ગમી. અને હું તો તમને જણવા માગુ છું કે એ આપણા જે ગુજરાતમાં આપણે ગરબા ગરબા-રાસ એ ખૂબ જ પ્રખ્યાત છે, દેશ વિદેશમાં પ્રખ્યાત છે, ગરબાના જય્યારે પણ એટલે જયારે પણ નવરાત્ર આવવાના હોય મિત્ર તો એક બે મહિના પહેલાં જ ગરબાની પ્રેક્ટિસ થતી હોય છે, એટલે કે સ્ટેપ કઈ રીતે નાચવાનું એમને કોમ્પિટશન થતી હોવાથી એ લોકો પેલાથી જ જે ગરબાના ક્લાસીસ પણ લેતા હોય છે, જેથી કરીને એ લોકો જય્યારે પણ નવરાત્રિમાં એ લોકો કોમ્પિટિશન રાખે તો પછી એ લોકો માં ભાગ લઈ શકે અને વિદેશથી લોકો પણ આ ગરબા ફેસ્ટિવલમાં એટલે કે નવરાત્રીમાં આવતા હોય છે, એ લોકો એટલા તલીન હોય છે, કે આ ગરબા રમવા માટે વિદેશથી લોકો આવે. એ મને ખૂબ જ ગર્વની વાત છે, કારણ કે જો આપણે. જો આપણે એ માનીએ કે આપણે ગુજરાતમાં રહીએ અને ગુજરાતનું ગૌરવ. મનાવવું જોઈએ તો એના વિશે શું કેવો છે, મીટર.
હા મિત્રો તમે કહ્યું એવું કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો એનો આપણને. ગૌરવ હોવું જોઈએ તમે સાચી વાત કીધી મિત્રો એના માટે તો. આપણા આદિકવિએ કહ્યું છે, કે. જય જય ગરવી ગુજરાત તો મિત્ર આપણે વિશેષ તહેવારો વિશે. વાત કરીએ તો આપણો જે તહેવાર છે, જે. દિવાળી અને હોળી એ આપણા હિન્દુ સંસ્કૃતિના બે મુખ્ય તહેવારો. ગણવામાં આવે છે, અને આપણે ગુજરાતની અંદર પણ. એનું ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. દીવામાં મિત્ર દરેક ઘરે. મોન થળ બનાવવામાં આવે છે, અને લોકોને એકબીજાને. વેચીને ખાય છે, લોકો ફટાકડા ફોડવામાં આવે છે. વિવિધ પ્રકારના નાટકો કરવામાં આવે છે, અને લોકો. સારી રીતે ઉજવે છે, અને હોલિકા દહન હોલિકા દહન એ એક. વિશેષ પ્રકારનો તહેવાર છે, જેમાં બધા ગામના લોકો શહેરના લોકો. લોકો અથવા સોસાયટી ના લોકો મળે છે, અને હોલિકા દહન કરે છે. તો તેમાં મિત્ર જે પણ એમ લોકો માને છે, કે પોતાના જીવનમાં આવેલા જે. પણ સુખ દુઃખો હોય એ તેમાં સુખ દુઃખો એ અગ્નિમાં. કરીને એક મનમાં સકારાત્મક વિચાર લાવે છે. અને નવા હર્ષો ઉલ્લાસ થી લોકો. એને ઉજવે છે, અને એના બીજા દિવસે ધુયટી ધૂયટી. એટલે કે રંગો નો તહેવાર લોકો એકબીજા પાણી છાંટે છે એકબીજાને કલર લગાડે છે અને ખૂબ સારી રીતે એકબીજા સાથે મોજ માણે છે. પછી મિત્ર આપણે વાત કરીએ તો જન્માષ્ટમી જન્માષ્ટમી નું એક વિશેષ રીતે આપણા ગુજરાતમાં એક મહત્વ રહેલું છે ત્યાં લોકો શ્રી કૃષ્ણના રાસ ગરબાઓ ભજન રાતના બાર વાગ્યા સુધી ગાય છે અને અને રાત્રે બાર વાગ્યે માખણ એકબીજાને માખણ આપીને એનો તહેવાર ની ઉજવણી કરે છે એને હિચકામાં ઝુલાવે છે. એવી રીતે વિશેષ રીતે જન્માષ્ટમી ઉજવે છે અને મિત્રો તમે કહી એવું કે ગરબા ગરબા એટલે ગુજરાતની ઓળખ એટલે ગરબા. દુનિયાભરના ઘણા લોકો નવરાત્રી આવે એટલે ગુજરાતમાં ગરબા શીખવા આવે છે તમે કહીએ એવું કે જે પણ ગરબા છે તો ગરબા કઈ રીતે નાચવું એના માટે ત્રણ થી ચાર મહિના માટે એનો પેલા અભ્યાસ કરે છે તેના પછી તેઓ નાચે છે કે કઈ રીતે નાચવું છે. એની ઘણી બધી સ્પર્ધાઓ થાય છે ઘણા બધા ઈનામો થાય છે. ગરબા ખૂબ જ ખૂબ જ પ્રખ્યાત છે અને ગરબા સાથે બીજે તો વાનગી ખૂબ જ પ્રખ્યાત છે એટલે કે ખમણ અને ઢોકળા ખમણ અને ઢોકળા એ ગરબાની ઋતુમાં દુનિયાભરમાં આપણે પ્રખ્યાત છે. પછી મિત્ર આપણે વિશેષ તહેવારોનું મહત્ત્વની વાત કરીએ તો જે પણ લક્ષ્મી પૂજન છે તો લક્ષ્મી પૂજનમાં આપણે જે રંગોળી હોય તો એના બીજા દિવસે આપણે લક્ષ લક્ષમી પૂજન કરીએ છીએ અને દીવો પ્રગટાવીએ છીએ તો ગુજરાત આપણે વિવિધ વિસ્તારો છે તો ત્યાંના જે પણ સ્થાનિક લોકો છે તો તેઓ અનેક તહેવારો પર અનેક મેળાઓ પણ ભરે છે જેમ કે આપણે જોઈ તો જે પણ ભાવનાત્ નો મેળો છે, પછી ચણતર નો મેળો છે પછી શામળાજીમાં જઈએ તો ત્યાં એક ભવ્ય મેળો ભરવામાં આવે છે. જે વધારે ખાસ આપણને શિવરાત્રિ. કે પછી દિવાળી છે, કે હોળી છે એ એવા બધા તહેવારોમાં જ આપણને જોવા મળે છે આ મેળાઓમાં વિશેષ પ્રકારની સંસ્કૃતિના પ્રદર્શન કરવામાં આવે છે વિશેષ પ્રાચીન વસ્તુઓ જોવામાં આવે છે. જે ઘણી બધી વસ્તુઓ જોવામાં આવે છે અને એનું આપડે જોવામાં આવે તેમાં લોકનૃત્ય છે લોકસંગીત છે પછી હસ્તકલાથી દોરેલી જૂની ચિત્રકામ હોય છે પછી ત્યાંને આપણે સ્થાનિક વાનગીઓ ખાઈને આપણે આનંદ માણવાનું જેવી વિશેિષ પ્રવૃત્તિઓ થતી હોય છે તો આપણે ખુબ ખૂબ ગર્વ જ લેવાલી જેવી બાબત છે કે આપણે ગુજરાતમાં રહીએ છીએ જ્યાં દરેક ધર્મના લોકો રહે છે અને એકબીજાને સાથે મળીને રહે છે અને આપણે જાણીએ છીએ કે મુસ્લિમો ન તહેવાર એટલે કે ઈદ ઈદ પણ મુસ્લિમો ખુબ ધૂમધામથી ભાઈચારાથી ઉજવે છે. અને ક્રિશ્ચન ન તહેવાર કહીએ એટલે કે પચીસ ડિસેમ્બર એટલે કે ક્રિસમસ ક્રિસમસ ના દિવસ એવું કહેવામાં આવે છે કે સેન્ટા કલોઝ આવે છે અને નાના બાળકોને ગિફ્ટ સ્વરૂપે આ આશીર્વાદ આપીને જાય છે. પછી મિત્ર એના વિશેે આપણે આગળ વાત કરીએ, તો જે પણ આપણા જે સ્થાનિક તહેવારો છે, એ આપણને વિશેષ રીતે મહત્વ ધરાવે છે, એક વિશેષ મહત્વ છે, જે આપણા જે પણ લોકો છે, લોકોની વચ્ચે ભાઈચારા. સકારાત્મકતા, સામાજિક એકતા. વગેરે જેમાં ખૂબ જ આપણને મદદ કરે છે. તો મિત્ર આપણે ખબર છે કે, આધુનિક યુગમાં જે પશ્ચિમી સંસ સંકૃતિ ધરાવતા પ્રભાવ વચ્ચે આપણે આપણા સ્થાનિક તહેવારો. અને પરંપરાઓને જાળવી રાખવા જોઈએ. અને નવી પેઢીઓ જે પણ છે, આપણી એમને આપણને, જે પણ આપણને સાસ્કૃતિક વારસો મળેલો છે, તે આપણે આપણા પછીને આગળની જે પણ ભવિષ્યની પેઢી આવશે. એને એને આપણે આ બાજુ, અને તમે શું વિચારો છો કે આપણને? આપણી સંસ્કૃતિ કઈ રીતે ટકાવી રાખવી જોઈએ ને, આપણા આગળની પેઢીને આપવા જોઈએ.
હા, મિત્રો તમારી વાત ખૂબ જ સાચી છે, કારણ કે મિત્ર આપણે આજના સમયમાં આધુનિક ટેકનોલોજી અને. જે પણ ફેરફારો થઈ રહ્યા છે, એનાથી લાગે છે, કે થોડીક એવી તો આપણી પરંપરા જે થોડી ધીરે-ધીરે, ધીરે ઘુસાઈ જતી છે, એના માટે મિત્રો આપણે જે આપણી આધુનિક એટલે જે પેલાની પરંપરા હતી, એને જળાવવા માટે મિત્રો આપણે આપણા જે બાપ બાપ દાદાઓ હતા, એ એ સમયે એ લોકોએ જાળવી રાખી હતી, એવી આપણેે પણ જાળવી પડશે. કારણ કે, જો મિત્રો આપણે નહી જણાવીએ તો, ભવિષ્ય તેમાં આગળ આપણને, એ જોવા પણ નહીં મળે.
હા, મિત્રો. તમે કહ્યું એવું કે આપણે જે આપણા દાદાઓ, પિતાઓ પાસેથી મળેલ છે, એને જાળવી રાખવા જોઈએ. અને જે પરંપરા છે. તે આપણે આપણા પછીની જે પણ પીઢી આવશે, એને આપવા જોઈએ આટલું. તો એ ને મિત્ર આ વિષયને, આપણે વિર પૂર્ણવિરામ આપીએ, ધન્યવાદ.